જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હલો.
હલો.
કેમ છો, મજામા
હા, મજામાં તમે કેમ છો?
બસ હું બી એકદમ મજામાં છું, શું કરો છો, તમે?
બસ થોડી, ઘણી રસોઈની તૈયારી કરો છે.
હલો.
હલો.
હા, બોલોો બોલો
બસ રસોઈની તૈયારી કરું છું.
અચ્છા રસોઈની તૈયારી કરતા હતા, એમ
હા
ઓકે ઓકે શું બનાવો છો.
પાણીપુરી.
પાણીપુરી.
હમ્મ
બહારબી ખાવાની, ઘરે બી બનાવાની એવું
હા.
હે, હે, હે અત્યારે, તો ઘરે બનાવે. તો બહાર બી છાવી પડે ને ઘરે બી બનાવવાની
હમ, એતો અમને, અમને લેડીઝ ને તો ત્રીસે દિવસ, એ તોય ચાલે
હા, લેડીઝનો એક રૂલ છે, કે બારડી ખાવાની ઘરે બનાવી, તો એ તો બનાવી, પડે એટલે બનાવીએે
હમ હમ
એ બરાબ
ઘરના જેન્ટસ બહાર નો ખાતા હોય ને એટલે
શું
ઘરના જેન્સ બહાર ન ખાતા હોય ને એટલે
હા એક બઉં મોટી વાત એ લોકો કેવું છે બાર ખાય ની ને અને શું કેવાય એ લોકોને જે દેખાય ને તમને લોકો ના દે એ રીઝન છે કારણ કે કે હું મારી જ વાત કરું અમને મેં કઈ જઈએ તો જે પેલા પાણીપુરી બનાવા વાળા ભૈયા જે હોય ને
હમ
તો પેલા તેના હાથ જોઈને જ એમ થઈ જાય કે આ ખાવું કે ના ખાવું ટલે આમ ખરેખર જોવા જોઈએ તો હાઈજેનિક હોય ને એટલે ખાતા નથી હોતા બાકી કેમ કે વાંધો
એવું ના હોય અ હાઈજેનિક પણ હોય બધી ઘણી બધી જગ્યાએ હોય પણ જેન્સને બાર ખાવું જ ન હોય એટલે એ લોકો માટે ઘરે બનાવવા પડે
પણ લેડીઝ ને કેવું છે એને કશી ફરક ના પડે ને કેવું હોય બધું જ્યાં પાણીપુરી દેખાય હવે ભાઈ બાજુમાંથી ડમ્પર ચાલી ને ધૂળ ભૂળ ઉગતી હોય ને તો એને કઈ ફરક ના પડે
હમ
બરાબર અને અમને અ ફન્સ ને કેવું હોય દેખાઈ જાય બધું કે ભાઈ અહીયા આટલી ધૂળે છે આટલુ ખુલ્લું છે
હા હા ઓબિયસ વાત છે સાચી જ વાત કરું બરાબર બરાબર આજે મારો પ્લાન હતો કે મુ વી બૂવી જોવાનો તમે કઈ મુવી સજેસ કરોન મન સારું
હ મુવી તો હવે એટલી બધી છે ને કે કઈ સજેસ બી નહી થઈ શકે
તમે હમણાં હાલમાં કોઈ સારી જોવી હોય એવી તમે એમ લાય ગી હોય કે સારી વસ્તુ છે લોકોને જોવી જોઈએ
હમ
કોમેડી હોય મોટિવેશનલ હોય ત બચા
જોવી જોઈએ બાકી
એવું વું પ્રિફર કરું કે બુક્સ વાંચવું જોઈએ મુવી કરતા તો
અચ્છા તમે વાંચો બુક્સ
હા ડેઇલી
ડેલી એમ
હમ વન ઓ વન ઓલ ટુ પેજ બટ ડેલી
એ સારી વાત છે હું છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી બુક્સ વાંચું છું જો કે પેલા કધી વાતતો નઈ એમ પણ કેવું છે કે મારો ફોનમાં છે ને ક્યારેક ક્યારેક ટાઈમ વધી જાય ને
હા
ને પછી એમ થાય કે હવે કેટલીક વખત સ્ક્રીન સામે જઈશું એ કરે જઈને ટીવી બી આપણે ઓન કરી શકીએ જોઈ શકીએ તો કેવું થાય
બટ મને તો મને તો એવું લાગે કે ટીવી જોવા કરતા મુવી જોવા કરતા કે બુક વાંચવી વધારે સારી છે એમ
કારણ કે એમાં કેવું છે કે એમાં તમને છે ને બધું અ તમે મતલબ લભ જે વાંચો ને એ બધું કલ્પના કરી શકો બરાબર ઇમેજિન થાય અને મને એમાં કેવું છે કે ઠીક છે જે ચાલતું હેવા રાખીએ આપડે પણ બધું ભૂલાઈએ
એકચુલી અત્યારે હું તો એટલે ના પાડું છું કે અત્યારની બોલીિવુડ મુવીઝ ને એ બધું છે ને અ એકદમ લોજક વગરનું હોય છે બોલિવુડ મવી હોય કે સાઉથની મુવી હોય કે એમાં કઈ લોજીક હોતું જ નથી એ સાયન્સ બેઝ દ મુવી જોવી જોઈએ નો ડાઉટ કે છોકરાઓને બી જોડાવી જોઈએ પ્લસ કોઈ ઇમોશનલ એવી મુવી હોય કે જે ફેમિલી સાથે જોઈ શક કાય એ પણ જોવાય
હા કોઈની રિયલ લાઈફ છે ટ્રૂ ઇન્સિડેન્ટ વાળા જે મુવીઝ છે એ બધું જોવાનું એ વાત સાચી છે તમારે પણ જેમ કે અત્યારે તો બધા પિક્ચરો જે આવે છે બધા અ શું કે ભાઈ એટીન પ્લસ અને બધું બોવ
હા એજ એટલા માટે એટલા માટે જ હું એવું વિચારું છું કે મુવી જોવા કરતા તો બુક્સ વાંચવી બુક્સમાં બુક્સમાં એકચુલી જે આપણને જે જ્ઞાન મળે છે ને તે મુવી જોવાવામાં નથી મળતું
હા એ વાત સાચી છે એ વાત બિલકુલ સાચી છે હું તો છેલ્લા ચાર દિવસ થી એક બુક વાંચું છું અને મને એના ઉપરથી વાંચવામાં બી રસ પડે છે વાંચું છું ઇમેજિન કરી શકું છું
મને નવલકથા ને એ બધું વાંચવાનો બહ શોખ છે કે એક કહાની બેઇઝ્ડ હોય ને
કઈ બુક વાંચી તું તમે હમણાં લેટેસ્ટ
મે હમણા હમ કઈ છે એક મિનિટ બેડની ઉપર જ પડેલી હોય છે એ ક્છ કચ્છ ના ઉપર છે આખી કચ્છના બધી સંસ્કૃતિ માટે અ એની સંસ્કૃતિ ને એ બધું સોરી કચ્છ નહી ગીર ગીર ના જંગ ગલોમાં એ નવલકથા જ છે મને અત્યારે એનું નામ યાદ નથી આવતું ને મારા હાથ ગંદા છે એટલે
અચ્છા અચ્છા અચ્છા ઓકે ના એવી બુક્સ વાંચવી જોઈએ અને એમાં કેવું છે, કે હમણાં ફોન ને ટીવી ને જે આ બધું વધી ગયું ને, તો આપડી જે મનુષ્ય છે, ને ઇમેજિન ઇમેજનની જે અ સુક્તિ હોય ને બરાબર છે. એ બિલકુલ ઓછી થઈ ગઈ, મેં મારા ઉપર એક્સપેરિમેન્ટ કર્યો એટલે ક છું કારણ કે, કેવું છે ફોન ટીવી તમે બધો રાખો ને તો તમે અ ઈમેજિન ના કરી શકો, ઈમેજિન જે તાકાત હોય ને એ તમારી ઇમેજની તાકાત પૂરી થઈ ગઈ છે.
સાચી વાત છે, એ ઈમેજિનેશન કરવાની જે શક્તિ મળે છે ને એ બુક
હા, એ બુક વાંચવાથી તમને મળે કારણ કે તમે શબ્દો રીડ કરો અને એ બધું તમને ઈમેજિન થયા કરતું હોય બરાબર છે. જ્યારે મુવીઝ છે. વેબ સિરીઝ, એમાંથી એ બધી વસ્તુ આપને મળતી નથી એ લોકો જો આપડે જોવું પડે તું બરાબર છે, એટલે હું બી બુક્સ વાંચું છું પેલા મને બિલ કુલ ગમતું નહોતું, કે બુક્સ વાંચવી આમ, તેમ મને બિલકુલ નહોતું ગમતું પછી જયાર્થી મેં બુ મતલબ, સ્ટાર્ટ કરીને હમણાં બઉ વધારે દિવસ થયા ત્રણ, ચાર દિવસ થયા તો મને એવા રસ પડે છે એમ વધારે પડતો, રસ પડે
હમ એકચુલી એકચુલી આપડી આપડી જનરેશનને છે ને આ બુક્સ ને એ બધું વાંચેલું છે એટલે આપણને ઇન્ટરેસ્ટ થાય છે, ઇન્ટરેસ્ટ જાગે છે કે વાંચવા માટે અને મેક્સિમમ મેં તો મેં તો વૈષ્ણવ છું, તો મેં વલ્ભાચાર્યનું જીવન ચરિત્ર અને, એ બધું વાંચેલું છે.
અચ્છા
તો, અ મેં જ્યારે પ્રેગ્નેન્ટ હતી ને, ત્યારે બી મેં ગીતાજીને વલ્ભાચાર્યનું જીવન ચ રિત્ર અને, એજ બધું વાંચતી હતી.
હમ બરાબર છે, સારી વાત
તો એનાથી એનાથી શું છે, બાળકોને ગર્ભ સંસ્કાર પણ સારા પડે છે, કે જેથી કરીને અ બાળકોમાં આપણા આપણા જે, સંસ્કૃતિ વિશે ની, સમજ ત્યાંથી જ આવે કે ગર્ભમાંથી જ આવે છે, એમ
હા, હા સાચી વાત છે, એ તો કેવું છે કે જે નવ મહિના ઘરમા રહી
મારા સસરા રામાયણ એટલું સરસ વાંચે છે ને, તો મારા સસરા રામાયણ પણ વાંચતા હતા તો, એટલી ખુશી થતી ત અને બોહવ જ સારી રીતે સારું લાગતું હતું. કે રામાયણ વાંચતા હતા અને, પછી હું જીવન ચરિત્ર વાચતી હતી, વલ્ભાચાર્ય નું
બરાબર છે, બરાબર છે, હવે આમાં કેવું છે જો આમ તો બુક્સ વાંચવી જ
હમ
બરાબર છે, પણ કેવું છે અમુક પ્રોગ્રામસ છેવા કે જે તમે છે, ને હવે સમજી લો કે મહાભારત છે. રામાયણ છે બરાબર છે, આ બધા છે આપણેે આમ લાઈવ જે જોઈએ ટીવીમાં તો એમાં બી સારી વસ્તુ છે,
હા, એ બધી બુક્સ ના હિસાબે જે સિરિયલો બને છે રામાયણ છે. મહાભારત છે એ આપણે આપણા નાનપણમાં જોતા એ બી એ બી બહુ સારી એ સિરિયલો છે,
ઘણું બધું શીખવા મળે છે, એટલે એ વસ્તુ જોવી જોઈએ એમાં કઈ જ ઈશુ નથી, આપણને બરાબર છે એટલે આમ તો બુક્સ જે આપને આમ તો વાંચીએે ને તો ઘ સારી વસ્તુ છે. કારણ બક્સ વાચવાથી માણસ નું નોલેજ ખાસું એવું વધે છે. અને જેમ મેં તમને કીધું કે ઇમેજ શક્તિ જે છે, છે આપડી એ મોબાઈલ ને ટીવી આવ્યા પછી ખોવાઈ ગઈ છે, જો તમે બુક્સ વાચતા હોવ તો તમે ઇમેજિન કરી શકો બધી વત
હા કેમ કે માણસનું માઈન્ડ ફ્રી રતું જ નથી, જો ફ્રી રે તો ઈમેજિન કરે ને કઈ? અને હવે મોબાઈલ અને ટીવી ના લીધે માણસ માન્ડ જ ફ્રી નથી, રતું જો ફ્રી રે તો ઈમેજિન કરે અને એ શક્તિ આપણામાં વિકસે પણ હવે તો શું કે બધા છોકરાઓ બી આમ અડધો કલાક ભી રહેતા નથી, મોબાઈલ વગર કે ટીવી વગર એટલે
હા સાચી વાત છે,
હા, મારે બી એક કોલ આવે છે,
હા હા ઠીક છે ઓકે ઓકે મળીએ હા આપડ જય શુ કૃષ્ણ